કેમ છે આજે તારો અવાજ થોડી ઢીલો લાગે છે શું થયું?
અરે બસ બે ત્રણ દિવસ થી તબિયત બહુ નરમ ગરમ છે ને એટલે શરદી ને હળવળો તાવ જેવું લાગે છે.
અત્યારે ઋતુ બદલાઈ રહી છે ને એટલે જ આવું થાય છે તે ડોક્ટરને બતાવ્યું કે પછી ઘરેલું ઉપચાર કરે છે.
હજુ તો ગરમ પાણીને ઉકાળું પીવાનું શરૂ કર્યું હે પણ મને લાગે છે કે સાંજે સુધી તો મને ક્લિનિક જવું જ પડશે.
ચોક્કસ જજે જ અત્યારે વાયરસ ઇન્ફેક્શન ખૂબ જ ફેલાયું છે ખાસ કરીને તાવને હળવાશ થી જ લેવો જોઈએ તને બીજું કઈ થાય છે કે માથું દુખવું કે શરીરમાં કડતર કે
આખા શરીરમાં ખૂબ કડતર છાય થાય છે અને કંઈક કામ કરવાનું મન જ ન થતું મને તો બીક લાગે છે કે ક્યારે ડેન્ગુ ન કે મલેરિયા જેવું ના હોય તો
ગભરાવાની જરૂર નહી પણ સાચવે સાવચેતી રાખવી સારી છે તારા ઘરની આસપાસ ક્યાંય ક્યાંય પાણી ભરાયેલું તો નથી ને મચ્છરોથી બચવું અત્યારે બહુ જરૂરી છે અને હા તું ખોરાકમાં શું લે છે?
અત્યારે તો મને જે નથી થતું એટલે મન જ નથી થતું. એટલે માત ખીચડી કે દૂધ પોવા જ ખઉં છું બહારનું ખાવાનું તો સાવ બંધ કરી દીધું છે મેં.
એ તો સારું કર્યું બીમાર બીમાર બીમારીમાં પાચન શક્તિ નબળી પડી જાય તારે આદુ તુલસી ના ચા. ને હળદર વાળું દૂધ લેવું જોઈએ તેનાથી રોગ પ્રતિ પ્રતિકારક શક્તિ વધશે.
હા પણ મમ્મી પણ એજ કેય છે પણ મને એ નથી સમજાતું કે આપણે આટલી ચોખ્ખાઈ રાખીને તો પણ આ રોગ કેમ થાય છે આપને?
જો. રોગ થવાનો ઘણા કારણો હોય છે એક તો આપણી આસપાસનું પ્રદૂષણ બીજું ભેળસેળ વાળો ખોરાક અને ત્રીજું આપણી બા બદલાતી જીવન શૈલી પૂરતી ઊંઘ લેવી પૂરતી ઊંઘ ન તું લે અને સતત ટ્રેસ સ્ટ્રેસ રાખવો એ પણ રોગ નો આમંત્રણ જ આપે છે ને.
પણ મોડી રાત. સુધી જાગું કદાચ તેના લીધે પણ શરીર અંદર થી નબળું પડતું હશે ને?
બિલકુલ.
હા હા ચોક્કસ તારી સલાહ બદલ તારો આભા
હા ધ્યાન રાખજે પોતાનું જો કઈ જરૂર હોય તો મને ચોક્કસ જણાવજે.
હા હમણાં તે વાત કરીને એમ લાગે છે કે માત્ર વાયરસ જ નહીં પણ આપણી રહેણી કેણી પણ આપણને બીમાર પાડી રાખે છે. મારી મારા કાકા ને હમણાં જ ખબર પડી કે તેને ડાયાબિટીસ છે જ્યારે બહુ ગળ્યું પણ નથી ખાતા તો એને ડાયાબિટીસ થઈ આવી છે.
સાચી વાત છે, ડાયાબિટીસ કે બ્લડ પ્રેશર જેવા રોગો હવે માત્ર ઉંમરલાયક લોકોને જ નથી થતા તેનું મુખ્ય કારણ બેઠાણું જીવન છે આપણે કલાક સુધી એક જ જગ્યાએ બેસી રહીએ છીએ ફોન કે લેપટોપમાં વ્યસ્ત રહીએ છી અને શારીરિક કસરત સાવ ઓછી થઈ ગઈ છે.
હા પણ હું પણ જોઉં છું ને કે લોકો જીમ જીમમાં જાય છે પણ ઘરનું કામ કરવાવામાં કંટાળો આવે છે તો તને લાગે છે કે માનસિક તનાવને શારીરિક રોગનું કારણ બની શકે છે?
સો ટકા વિજ્ઞાન પણ કહે છે કે તણાવ એ અ અડધાથી વધુ રોગોનું મૂળ છે જ્યારે આપણે સતત ચ ચિંતામાં હોઈએ ત્યારે આપણું શરીર કોર્ટિસોલ નામનો હોર્મોન રિઝીલ કરે છે અને લાંબો ગાળે આપણી રો રોગ પ્રતિક્રિયા શક્તિ ઘટાડે છે પછી સામાન્ય શરીર પણ જલ્દી મટતી નથી.
તો પછી આપણે શું કરવું જોઈએ મા તો દવાઓથી તો બધું જ ના મટે ને?
હા દવાઓ તો માત્ર લક્ષણોને દ દબાવે છે મૂળથી રોગ મટાડવા માટે આપણે ત્રણ વસ્તુઓ પર ધ્યાન આપવું પડશે શુદ્ધ આહાર, પૂરતી ઊંઘ, નિયમિત યોગ-યોગ અને પ્ર પ્રયાણામ કરવાથી ફેર ફેફસા મજબૂત થાય છે અને લોહીનું પર પરિભ્રમણ સુધરે છે.
તારી તો વાત સાચી જ છે મેં વાંચ્યું હતું કે દરરોજ સવારે વીસ મિનિટ સૂર્યપ્રકાશમાં બેસવાથી વિટામિન ડી બી મળે જે હાડકા અને મન બંને માટે સારું છે.
બિલકુલ અને અત્યારે જે રીતી રીતે કેન્સર અને હૃદયરોગનો કિસ્સાઓ વા વધ્યા છે તે જોતા વર્ષમાં એકવાર કુલ બોડી ચેકઅપ કરાવવું જોઈએ સમજદારી છે બીમારી થાય પછી જાગવા કરતા પહેલાથી સાવ ચેત રાખવી એજ શ્રેષ્ઠ મંત્ર છે.
હા મને લાગે છે કે આપણે ઘરે પાણીનો ફિલ્ટરની પણ તપાસ કરવાની જોઈએ પાણીથી થતા રોગો જેવા કે ટાઈફોઇડ અને ક્લોરેરા પણ અત્યારે બહુ થાય છે ને?
હા, બહારનું પાણી કે ખુલ્લો ખોરાક તો સાવ ટાળવો જ જોઈએ અને હા, હાથ ધોવાની આદત તો ક્યારેય ભૂલવી જ ન જોઈએ ઇન્ફેક્શન ફેલાવાનું સૌથી મોટું માધ્યમ આપણા હાથ જ હોય છે.
તારી સાથે આટલી વિગત વાર વાત કરીને તો મને હવે બીમારીઓ પણ ડર લાગે અને જાગૃત વધુ આવે છે જાગૃતિ પણ આજથી સારા ડાયટમાં ફળો અને લીલા શાકભાજી વધારે લઈશ.
ચોક્કસ અને રાત્રે સુતી વખતે ફોન દૂર રાખજે જેથી ઊંઘનું ગણવણતા સુધરે અને જલ્દી સાજી થઈ જા પછી આપણે સાથે મળીને વોકિંગ શરૂ કરીશું.
હા ચોક્કસ વાંધો નહીં. અ તે સાચું કહ્યું કે દવાઓ તો છે પણ હું આપણે રસોડાની વસ્તુઓથી જ આપડી રોગપ્રતિકારક શક્તિને વધારી શકીએ છે ને? પેલા જૂના જમાનામાં દાદીમાં નુસકા હતા ને!
ચોક્કસ આપણું ભારતીય રસોડું તો એક નાનું દવાખાનું જ છે તને ખબર છે હળદર એ કુદરતી એન્ટિબાયોટિક છે, જો તું અત્યારે શરદી તાવ જેવું લાગે તો રાત્રે ગરમ દૂધમાં ચપટી હળદર અને મરી પાવડર ના ખી પીવાનું રાખ એનાથી ગળાનો સોજો અને ઇન્ફેક્શન તરત જ મટી જશે.
હા, મમ્મી પણ કેતા હતા ને કે આ મરી નો શું ફાયદો થાય?
અરે, મરી ફેફસા માટે ખૂબ સારા છે અને તે શરીરમાંથી કફ દૂર કરવામાં મદદ કરે છે એજ રીતે આદુ અને તુલસી તુલસીના પાનનો રસ અને મગ ભેળવીને લેવાથી જૂની ઉદઘર્ષમાં પણ રાહત મળે છે.
અને પેટની સમસ્ યાઓ માટે અત્યારે તો બહારનું ખાવાથી ઘણાને પાચનની તકલીફ થઈ રહી છે ને?
એના માટે અજમો અને જીરું બેસ્ટ છે જમ્યા પછી થોડો અજમો અને સરળ લેવાથી ગેસ અને પાચનમાં રાહત મળે છે આ અને ઉનાળો હોય કે શિયાળો દિવસમાં એક જ વાર આમળા લેવા જો જોઈએ તેમાં વિટામિન સી ભરપૂર હોય છે જે તારી ચામડી, વાળ અને લોહીનું શુદ્ધ માટે અદભુત છે.
તો પછી ડાઇટ કેવું હોવો જોઈએ? શું મારે સવારના નાસ્તામાં ફેરફાર કરવાનો જરૂરી છે?
હા સવારે ખાલી પેટે ચા, કોફી પીવાને બદલે હૂંફાળું પાણી પીવાની આદત પાડ નાસ્તામાં પૌવા, ઉપમા કે ફળો લેવા જોઈએ બપોરે જમવામાં દહીં કે છાસ ચોક્કસ રાખવી કારણ કે પ્રોબાયોટિક અને જે આંતરગણના સારા બેક્ટેરિયા વધારે છે.
હા અને રાત્રે? મને ઘણી વાર રા ત્રે ભારે જમવાનું આદત છે.
એજ તો ભૂલ છે, આયુર્વેદ કહે છે કે રાત્રિનું ભોજન હળવું અને સૂર્યાસ્તની આસપાસ હોવું જોઈએ ખીચડી કે સૂપ બેસ્ટ છે રાત્રે ભારે ખોરાક લેવાથી ઊંઘ બગડે છે અને સવારે શરીરમાં આળસ રહે છે. છે.
સાચી વાત છે. હું તો રાત્રે પનીર કે પંજાબી ખાઈને સુઈ જાઉં છું એટલે સવારે માથું ભારે લાગે છે.
બરાબર ને અને હા પાણી પીવાની રીત પણ મહત્વની છે ઊભા રહીને પાણી પીવું જોઈએ નહીં તેનાથી સાધા અ સાધાના દુખાવો થઈ શકે છે હંમેશા બેસીને જ શાંતિથી પાણી પીવું.
આટલી નાની-નાની વાત માં આટલું બધું વિજ્ઞાન! છુપાયેલું છે તારી સાથે વાત કરીને મને લાગે છે કે દવા વગર અડધી સાજી થઈ ગઈ છું. હમ્મ.
આજ તો જાગૃતિ છે.
ચોક્કસ હવે મારા આખા પરિવારનું ડાઈટ બદલી નાખીશ. કાલે સવારે આપણેે સાથે મળીને હર્બલ ટી પીસું શું કેવું છે?
હમ્મ ચોક્કસ હું સવારે તારા ઘરે આવીશ ત્યાં સુધી આરામ કર અને ગરમ પાણી પીવાનું ચાલુ રાખજે.
હા આહારની તો આપણે ઘણી વાત કરી પણ શું માત્ર ખાવા પીવાને ફેરફાર કરવા થી શરીર તંદુરસ્ત રહેશે તો મને કસરત કરવાનું નામ સાંભળીને જ આળસ આવે છે.
અરે, તારા જેવું જ બધાનું છે પણ જો આપણું શરીર એક મશીન જેવું છે જો મશીન લાંબો સમય પડયું રહેશે તો તેને કાટ લાગી જાય બસ એમ જ જો આપણે હલચલ ન કરીએ તો આપણને સા સાંધા અને સ્નાયુઓ જકડાઈ જાય છે.
પણ મારે શું જીમમાં જઈને મારે વજન ઉપડાવું પડશે એ મારાથી નહીં થાય.
અરે ના કસરત એટલે માત્ર જીમ જ નહીં તું દિવસમાં માત્ર ત્રીસ મિનિટ ઝડપીથી ચાલ તો પણ તારું હૃદય મજબૂત બને છે અને જો તને યોગ ગમતા હોય તો સૂર્યનમસ્કાર સૌથી ઉત્તમ છે તેમાં બાર આસનોનો નો સમાવેશ થાય છે જે આખા શરીરની સ્ટ્રેચ કરે છે.
સૂર્યનમસ્કાર વિશે તો સાંભળ્યું છે પણ અત્યારે મને જે માનસિક થાક લાગે છે ને એનું શું? કામનું ટેન્શન અને મોબાઈલને લીધે મન સતત અશાંત રહે છે.
એના માટે પ્રયાણમ અને મેડિટેશન રામ રામબાણ છે ઈલાજ છે રોજ રાત્રે દસ મિનિટ શાંતિથી બેસીને તારા શ્વાસ પર ધ્યાન આપ અનુલોમ વિલોમ અને ભ્ર્મરી પ્રયાણમ કરવાથી. મગજમાં ઓક્સિજનનું પરણામ વધે છે અને તણાવ ગાયબ થઈ જાય છે.
શું ખરેખર બેસી રેવાથી ટેન્શન ઓછું થાય છે.
હા કારણ કે ધ્યાન કરવાથી આપણું મન વર્તમાન રહેતી શીખે છે ને આપણે કાં તો ભૂતકાળના દુઃખોને હોઈએ છીએ અથવા ભવિષ્યની ચિંતા આ ચિંતા હોય બ્લડ પ્રેશર કે હૃદયરોગ કારણે બને છે.
તારી વાતોમાં દમ છે નોંધ લેવું જોવું છે. બઉુ ટેન્શન હોવું છ. એટલે હું છું તો ત્યારે મારું પાચન પણ બગડી જાય છે.
હમ બરાબર સારું ચાલ તો હવે આપડે કાલે સવારે મળીએે.